હલો જય શ કૃષ્ન કેમ છો?
બસ મજામાં કેમ છો તમે?
હ પણ મજામાં જ છે ને આજકાલ તો મતલબ આજ ભણવાની બધી વાતચીત હમણાં તો ચાલ્યા કરે છે કારણ કે હમણાં ટવેલ્થ પો અ બીકોમ ચૂ કર્યું છે. તો તેના ઉપર જ વાતચીત થયા કરે છે કે બીકોમ પછી કઈ લાઈન કરવી અને બી કોમથી મતલબને જોબ મળશે બી કે એવું કારણ કે તમને ખબર છે કે આજકાલમાંણસે ને ભણવાથી પણ એટલી બધી જોબ ની ઉભર નથી મળતી. અને ખુબ જ બધા એ તકલીફ નો સામનો કરવો પડી રહ્યો છે જે ભણેલા લોકો છે. એ લોકો ઓછા પૈસા ની નહી મળતી અભણ લોકો છે, જે પોનોપસ હોય છે તેમ કોફીમાં તો તેમમને વધારે પૈસાની નોકરી મળી જતી હોય છે વધારે એ લોકોની સેલેરી હોય છે. તો મતલબ આપણે ભણવું જોઈએ કે પછી એક્સપિરિયન્સ લેવું જોઈએ એ બાબત થોડીક મેં મૂઝવણ માંસું. કારણ કે મતલબ આગળડી ભણતા તો રહીએ છી છે પરંતુ કોઈ પણણ જગ્યા પ આપણે ડિગ્રી બતાવીએ. તો આપણને નોકરી પણ નથી મળતી અને ત્યારે એક્સપિરિયન્સ માંગે છે આપડી પણ. તો જો આપણે ખાલી ભણીશું અને એક્સપિરિયન્સ નહી લઈશું. તો આપણને ખુબ જ વધારે તકલીફ નો સામનો કરવો પડી શકે છે જયારે આપણે જોબ માટે જઈએ, તો આ બાબત ઉપર તમારે શું કેવું છે?
હા તમારી વાત તો એકદમ સાચી છે મ આપડે જોઈએ તો ટ્વેલ્થ પછી આપેલો કોમર્સ સાયન્સ બધા એમાં અલગ અલગ લે છે. જે આપણે કોમર્સ લઈએ તો કોમર્સ સાયન્સ કઈ બી લઈએ, એમાં તો આપણને પેલા તો એ હું કહીશ ક જોબ માટે ત્યાં તો આપણા પાસે પેલા ડિગ્રી માંગે છે અને ડિગ્રી માટે આપણે એમ વધારે ભણવું પડે. આજના સમયમાં આપણે તો આપણે જોબ માટે બી જઈએ તો આપણને એક્સપિરિયન્સ માગે છે આપણ ડિગ્રી હોય તો પણ છતાં આપણને એક્સપિરિયન્સ માગે છે, કેટલી પડે આપણે બી કોમની એમ કોમની જો ડિગ્રી કરીએ એના માટે આપણે કશ બી જોબ માટે જઈએ તો આપણને પેલાં એક્સપિરિયન્સ જ માગે છે અને તેના માટે તો આપણે પહેલા એક્સપિરિયન્સ માટે એમ કોઈ જોબ બી જલ્દી નહીં આપે અને એમાં આપણે એપિરયન્સ માટે ફ્લેસરમાં જઈએ આપણે એમાં સેલેરી બહુ ઓછી હોય છે.
એટલે જ તો મેં કહ્યું મતલબ આપડે કરવું તો કરવું શું જેવું કારણ કે. જો આપણે મતલબ જઈએ જય્યારે નોકરી માટે. તો ત્યારે ખુબ જ વધારે તકલીફ સામનો કરવો પડી શકે આપણેે અને એ વસ્તુ મને ખુબ જ ખરાબ લાગ્યું કારણ કે છે ને, અ આપણે એટલી મહેનત થી એટલી બધી ડિગ્રીની બધી હાસિલ કરી હોય, પરંતુ અ જય્યારે આપણે નોકરી માટે જઈએ કોઈ પણણ કંપની માં કેવું આપણેે બાયોડેટા બતાવીએ આપડે રીઝયુમે બતાવીએ તો તેમાં એ લોકો એક્સપિરયન્સ ના હોય તો આપણને નથી લેતા. તો એ વસ્તુ મને ખુબ જ ખોટું લાગ્યું છે ફેશર્સ લોકોને પણ મતલબમાં થોડાક જેમ કે પંદર થી વીસ હજાર રૂપિયાની નોકરી તો મળવી જ જોઈએ ફ્રેશરસ લોકોને લોકો ખુબ જ ઓછા પૈસા આપે છે તો તે લોકો એટલું ભણીને જો એટલા ઓછા પૈસા કમાશે તો ખુબ જ ખરાબ ગણાય છે. તો જેથી કરીને આપડે એ લોકો એવો કોર્સ બનાવો છો કે જેમાંથી છે ને ડાયરેક્ટ ટે કોર્સ કરીને મતલબમાં વીસ થી પચીસ હજારની નોકરી તો એ લોકો મળી જ શકે એટલી એટલી સેલેરી તો મળી જ શકે તો જેથી કરીને ને તેઓ ભણતરમાં ખુબ જ વધારે અગાડી રહેશે. પરંતુ અહિયા શું થાય છે કે અહીયાં ભણીને પણ બધાને નોકરી ને એવ મળતી નથી એટલે ભણવાની પણ બધાની ઈછા થતી નથી તો જો એ લોકો પાક્કું કરશે કે આ કોર્ષ તમે કરશો તો તમને એટલા. અ એટલા સુધીની સેલેરી કન્ફર્મ મળી જશે અને આ કોલેજમાંથી કરશો તો તમને. અમે જ મતલબ નોકરી લગાડી દેસું એટલા. અ પૈસાની સેલેરી માં તો એ વસ્તુ કરવું જોઈએ જેથી કેટલી કોલેજ એવું કરી પણ રહી છે. તો તે કોલેજમાં ખુબ જ વધારે ફીસ ને પણ ભરવામાં આવે છે. તો જેથી કરીને જો બધી જ કોલેજમાં એવું કરવામાં આવે તો ખુબ જ સારું ગણાય અને બધા જે છોકરાઓ છે તે પોતાના ભણતર ઉપર વધારે ધ્યાન આપે કારણ કે હાલમાં મેં કેટલાક છોકરાઓને જોયું તો કે એ લોકો બીકોમ જેમ કે ડિગ્રી કરીને પછી કઈ પણ વસ્તુ કરતા નથી. અને એમ કોમ જેવી વસ્તુ પણ કરતા નથી. કારણ કે તે લોકોને એવું લાગે છે કે બીકોમ કર્યા પછી એ લોકોને કઈ પણ મતલબમાં નોક રી ને બધું મળવાનું નથી અને એમ કોમ કરી‌એ પછી પણ મળવાનું નથી. જેથી કરીને ના કરે તો એ વાત એકદમ મને સાચી પણ લાગી કારણ કે બીકોમ પછી પણ કઈ નથી મળતું અને એમ કોમ પછી પણ કઈ પણ નથી મળતી નોકરી ની બધીને કઈ ગ્રોથ પણ થતી નથી. તો ના કરી અને તે એના બદલે આપડે કોઈ નોકરી એવું કરીએ ને તેમાં થોડીક એક્સપિરિયન્સ લઈ તો આપણે એક્સપિરિયન્સ લઈ નોકરી ડિગ્રી કરતા વધારે કામ લાગી શકે છે એવું મને લાગે છે. તો જેથી કરીને મને પણ એવું કેટલીક વાર મૂઝવણમાં મુકાઈ જાઉં છું અને કેટલીક વાર મે ડિગ્રી કરતા એક્સપિરયન્સને વધારે મહત્વ આપી બેસુ છું પરંતુ હવે આપણે બંને વસ્તુ સાથે લઈને ચાલુું છે કારણ કેટલીક જગ્યાએ ડિગ્રી પણ માંગી શકીએ અને કેટલી જગ્યાએ પણ માંગી શકીએ.
હા તમારી વાત તો એકદમ સાચી છે હમણાં આપણા ટાઈમમાં જોઈએ તો આપણે ત્યાં તો બધા એક્સપિરિયન્સ માંગે છે અને આ પણે કસે બી જોબ પર કોઈ બી ડિગ્રી બી કોમનીને એમ કોમની જે કોઈ બી ડિગ્રી લઈ જઈએ તેમાં એ લોકો પહેલાં એક્સપિરિયન્સ માંગે છે તમે કશે કામ કર્યા છો નથી કરી રહ્યા તે બધું પૂછે છે જો આપણે એ બધું એ સ્પિરયન્સ ની હોય તો આ લોકો આપણને જોબ પર મૂકતા બી નથી. ને એ લોકો જો બાય ચાન્સ આપણને જોબ પર મૂકી દે તો વધારે સેલેરી આપતા નથી માંડ વધારે ને વધારે છ કે સાત હજાર જેવું આપે છે પણ તેમાં તો આપણને પોસાય નહીં કેમ કે આપણે એટલે આ આપણે એટલુ ડિગ્રી કર્યા છીએ અહીંયા એમ કોમ સુધી આપણે જે ભણ્યા હોય તો આ લોકો ને આપ પણને એટલી સેલેરી બી નથી આપતા અને એમ જો પણા કરતા ઓછા ભણેલા તે લોકોને આપણા કરતા વધારે પગાર હોય છેને એમ ડિગ્રી ની એટલી કઈ માન્ય નથ ને એમ જો આપણે ડિગ્રી સાથે કમ્પ્યુટર ક્લાસ એ બધું કર્યું હોય તો થોડુંક આપણને એમ હેલ્પ થાય ને તેમાંથી જો આપણે ટેલી સીસીને બીજા કોઈ જો સ્કિલ્સ આપણને આવડતી હોય તો આપણને સારી જોબ મળે ને તેમાં જો આપણેે એ બધું શીખીને જોબ માટે જઈએ ને આપણે ડિગ્રી બી હોય ને તો આ પણને સારી જોબ બી મલે ને ઇન્કમ પણ આપણને વધારે મલે.
હા એટલે જ તો હવે કયો કોષ કરો કયા ન કરો, અને આ વસ્તુ ખાલી બીકોમમાં જ ઉભી નથી રહેતુ આ વસ્તુ આપણે સાયન્સ માં જે લોકો, મતલબમાં કરે છે જેમ કોઈ એમસી એ કરે છે અને બી સી એ કરે છે, એ લોકો પણ અને જે મતલબમાં
બી એસ સી કરે છે અને એમ એસ સી કરે છે એ લોકો સ્ટુડન્ટ ના પણ લાગુ પડતું હોય છે કારણ કે એ લોકોના મા પણ, એટલું જ બેરોજગારી ની છે અને ખુબ જ વધારે એ લોકોને નોક રીને મળતી નથી, તો જેથી કરીને આજકાલમાં આપણે ઈન્ડિયા માં જોવા જઈએ તો એવો કોઈ પણ એવો કોર્ષ નથી જે હંડ્રેડ પસેન્ટ, નોકરી આપ આપી શકે પરંતુ આપડે હવે કયો કોર્સ કરવો હોય આપડી ઉપર છે અને જો આપડે ખાલી કોર્ષ ઉપર જ ધ્યાન આપીશું તો આપ પણને નોકરી મળવાની નથી અને જો આપણે કોર્ષની સાથે સાથે બીજી બધી સ્કીલ પણ શીખીશું સાઈડ ઇન્કમ પણ કરીશું, અને કોષને પણ લઈને આગળ ચાલીશું. તો આપણને સારું પડી શકે છે કારણ કે એવું મતલબ આપણા ઇન્ડિયામાં એવું નથી કે આ કોષ કરીને હંડ્રેડ પર્સેન્ટ નોકરી મળી જશે. એ પહેલા હતું પરંતુ હાલમાં એવું થયું નથી અને હાલમાં ખુબ જ વધારે એવું ઘણા સ્ટુડન્ટો હવે મતલબમાં ગ્રેજ્યુએશન કરતા હોય છે પરંતુ તેદાથી પણ એટલો બધો કંઈ ફાયદો થતો નથી તો જેથી કરીને બધા કેટલા બધા લોકો ગવર્મેન્ટ જોબની તૈયારી પણ કરતા હોય સે. પરંતુ ગવર્મેન્ટ જોબમાં પણ તમને ખબર છે કે કેટલું બધું હાર્ડ ક્વેશન આવે સે તો જેથી કરીને અમુક સ્ટુડન્ટ એને ક્રેક કરી શકે સે. પરંતુ જો આપડે તેને ક્રેક કરવું હોય તો આપડે પણ ખુબ જ વધારે એ મહેનત કરવી પડે અને મહેનટ. અ કરશું તો જ આપડે આગાડી વધી શકીશું અને બીજું તો શું કે આપડે એ બધું ટ્રાય કરવું કરતું રહેવું છે કારણ કે કેટલીક જગ્યાએ આપડે ટ્રાય ન પણ કરીએ તો પણ આપણને મૂઝણ મૂકી શકે એટલે. બધી વસ્તુ આપણે ટ્રાય કરવી જોઈએ બધી નાની નાની સ્કીલો શીખવી જોઈએ સાઈડ ઇન્કમ પણ કરવી જોઈએ. અને થોડોક એક્સપિરિયન્સ પણ લેવો જોઈએ એ તો જ આપડે મતલબમાં આગળ વધી શકેશું કારણ કે હાલમાં જે લોકો ખાલી એક જ વસ્તુ કરી રહ્યા સે. તે ખૂબ જ વધારે પછાડી પડી રહ્યા છે કારણ કે. અ આજના હાલના આધુનિક યુગમાં છે ને બધા જ લોકો, ખુબ જ એવું આ મતલબમાં ઈન